હા બસ મજામાં. તમે?
બસ હું પણ મજા માં. આ તો આજે સવારે હું અમારા વિસ્તારના બગીચામાં ગઈ હતી. ત્યાં ઘણા લોકો મળીને વૃક્ષારોપણ કરી રહ્યા હતા. નાના બાળકો, યુવાનો અને વડીલો બધા જ ખુબ જ ઉત્સાહી ઉત્સાહ થી છોડ વાવી રહ્યા હતા. આ દ્રશ્ય જોઈને મને પણ ખૂબ આનંદ થયો. કે આજના સમયમાં પણ પર્યાવરણનું રક્ષણ કરવું ખૂબ જ જરૂરી બની ગયું છે. વધુ પ્રદુષણ થાય છે આપણા આ આજના ટાઈમમાં. ઘરમી અને વરસાદની અનિયમિતતા જેવી ઘણી સમસ્યાઓને કારણે વૃક્ષોની ઘટતી સંખ્યા પણ છે. મને લાગે છે, કે દરેક વ્યક્તિ એ દર વર્ષે ઓછામાં ઓછું એક વૃક્ષ તો જરૂર વાવવું જ જોઈએ. તું વૃક્ષારોપણ વિશે શું વિચારે છે?
તારી વાત સાંભળી ને તો મને આ વૃક્ષારોપણ ની વાત સાંભળી ને મને ખુબ આનંદ થયો. હું પણ માનું છું કે વૃક્ષો છે ને એ આપણા જીવન માટે ખૂબ જ જરૂરી છે. આપણે જે ઓક્સિજન શ્વાસ માં લઈએ છીએ ને. તે વૃક્ષો જ આપણને આપે છે. વૃક્ષો વગર પૃથ્વી પર જીવનની કલ્પના પણ કરી શકતા નથી આપણે. પરંતુ દુઃખની વાત એ છે કે વિકાસના નામે દરરોજ હજારો વૃક્ષો કાપવામાં આવે છે. નવા રસ્તા, ઈમારતો અને ઉદ્યોગ બનવા બનાવા માટે છે ને જંગલોનો નાશ કરે છે. જો આ રીતે વૃક્ષો કાપતા રહીશું ને તો આવનારી પેઢી ને ઘણી મુશ્કેલી પડશે. કે જેનો સામનો કરવો પડશે.
હા સાચી વાત છે હું જયારે નાની હતી ને ત્યારે અમારા ગામમાં ઘણી હરિયાળી હતી. રસ્તાની બંને બાજુ મોટા મોટા વૃક્ષો હતા. ઉનાળામાં લોકો તેમની છાયામાં બેસીને આરામ કરતા. પક્ષીઓના માળા પણ એ વૃક્ષો પર જોવા મળતા હતા. પરંતુ હવે ધીમે ધીમે ઘણા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે. હવે પહેલા જેટલી ઠંડક પણ અનુભવાતી નથી. ઉનાળામાં પણ તાપમાન પણ દર વર્ષે ઘણું ઘણું વધતું જાય છે.
હા મેં પણ આ ફેરફાર ઘણા અનુભવ્યા છે. વૃક્ષો માત્ર છાયો જ નથી પણ પરંતુ વરસાદ વરસાદ લાવવામાં પણ આ મહત્વની ભૂમિકા ભજવે છે. તેઓ છે ને હવાને શુદ્ધ રાખે છે ધૂળ અને પ્રદૂષણને ઘટ ઘટાડે છે અને જમીનનું ધોવાણ પણ અટકાવે છે. અને ઘણા પશુ પક્ષીઓનું જીવન વૃક્ષો પર જ આધારિત છે. જો વૃક્ષો નહી રહે ને તો અનેક જીવજંતુઓ અનેક પક્ષીઓ નું અસ્તિત્વ જોખમમાં આવી જશે. જશે.
હા સાચી વાત કીધી. એક વાત મને મને ખૂબ ગમે છે કે દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ અને વન મહોત્સવ દરમિયાન ઘણી શાળાઓ અને સંસ્થાઓ વૃક્ષારોપણ કાર્યક્રમો યોજે છે અને વિદ્યાર્થી ઉત્સાહથી તેમાં પણ લે છે પરંતુ ઘણી વાર આપણે પણ આપણે માત્ર ફોટા માટે સોશિયલ મીડિયા પર મૂકી દઈએ છે કે અમે વૃક્ષારોપણ કર્યું. અને પછી એ છોડની સંભાળ લેતા જ નહીં. મને લાગે છે કે માત્ર વૃક્ષ વાવવા પૂરતું નથી. પરંતુ તેની નિયમિત સારસંભાળ રાખવી પણ એટલી જ જરૂરી છે.
હા એકદમ સાચું કીધું. ગયા વર્ષે છે ને અમારી કોલેજમાં પણ વૃક્ષારોપણનું કાર્યક્રમ થયો હતુ. એમાં દરેક વિદ્યાર્થીએ એક છોડ વાવ્યો હતો. અમારી અ અમારા જે મેડમ છે ને, એમને કીધું હતું કે છોડ. વાવવો સરળ છે. પરંતુ તેને જીવંત રાખવું એ સાચી જવાબદારી છે. ત્યાંથી અમે દર અઠવાડિયે જઈને છોડને પાણી આપીએ છીએ. અને તેની દેખરેખ રાખીએ છીએ. આજે એ છોડ છે ને સારી રીતે વિકશે વિકસી રહ્યા છે. એ જોઈને મને ખૂબ જ સંતોષ થાય છે કે, ના અમે પણ લોકો જેવું નહીં કર્યું. અમે વૃક્ષો વાવ્યા છે અને એની દેખરેખ પણ રાખી છે.
હા. મારા ઘરે પણ મમ્મીને બાગનો ખુબ જ શોખ છે એમ. કે અમારા ઘરની આગળ ઘણા ફૂલ, છોડ. તુલસી અને બે ફળના ઝાડ છે. દરરોજ સવારે તેઓ પાણી. પાણી આપે છે. છોડની સંભાળ રાખે છે. જ્યારે નવા ફૂલ ખીલે છે અથવા ફળ આવે છે. ત્યારે આખા પરિવારને ખુબ આનંદ થાય છે. આથી મને પણ વૃક્ષ પ્રત્યે પ્રેમ વધી ગયો છે.
હા એ ખુબ જ સારી વાત છે. જો દરેક પરિવાર પોતાના ઘરમાં. અથવા આસપાસ થોડા છોડ વાવે. તો આખું શહેર વધુ અ હરિયાળું બની જાય છે. આજે ઘણી જગ્યાએ. આજે ઘણી જગ્યાએ. ઓછી હવા છતાં લોકો કુંડામાં છોડ ઉગાડે છે. ત્યારે. ટેરેસ ગાર્ડન બનાવે છે. અને નાનકડા બગીચા. તૈયાર કરે છે. આ પણ પર્યાવરણ બચાવવાનો જ એક રસ્તો છે.
હા સાચી વાત કીધી મને લાગે છે કે, બાળકોને નાની ઉંમરથી જ વૃક્ષોનું મહત્વ સમજાવવું જોઈએ. શાળામાં માત્ર પુસ્તકમાં ભણાવેલા ભણાવવાને બદલે, દરેક બાળકને એક છોડ વાવીને તેની જવાબદારી સોંપવી જોઈએ. આવું કરવાથી. બાળકોમાં કુદરત પ્રત્યે પ્રેમ અને જવાબદારી બંને સારી રીતે વિકસિત થશે.
હા એ તો એકદમ સાચી વાત કીધી. કારણ કે છે ને, આજના બાળકો જ આવતી કલના જવાબદાર નાગરિક બનવાના છે. જો તેઓ જ આજે પર્યાવરણનું મહત્ત્વ નહીં સમજે ને તો અ. મહત્વ નહીં સમજે ને તો એ લોકોને જ તકલીફ થશે. અને જો પર્યાવરણનું મહત્વ સમજશે ને, તો ભવિષ્યમાં વધુ વૃક્ષો વાવશે અને કુદરતનું રક્ષણ કરશે એટલે.
થ
નેપણ આ પર્યાવરણ વિશે વધુ મહ ત્વ શીખવાડવું જોઈએ.
હા સાચી વાત છે. આપણે પણ આ વર્ષે ઓછામાં ઓછા, પાંચ વૃક્ષો વાવાનો સંકલ્પ કરવો જોઈએ. સાથે સાથે આપણા મિત્રો અને પરિવારને પણ આ કામ. માં જોડવાનું કેવું જોઈએ.
હા ચોક્કસ જો દરેક વ્યક્તિ. એક વૃક્ષ એ એક વૃક્ષ પણ વાવે અને તેની સંભાળ રાખે ને. તો થોડા વર્ષોમાં આપણું પર્યાવરણ ઘણું સુંદર અને સ્વચ્છ બની શકે છે. વૃક્ષો એ આપણું જીવન છે તે થી તેમનું રક્ષણ કરવું એ આપની ફરજ છે.
હા, સાચી વાત છે. જયારે ઉનાળામાં કકડતી ગરમી પડે છે. ત્યારે જ આપણને વૃક્ષની ઠંડી છાયાનું મહત્ત્વ સમજાય છે. હું ઘણી વાર વિચારું છું કે આપણા વડીલો કહેતા હતા. કે પહેલા ગામડામાં દરેક ઘરની આગળ એક મોટું વૃક્ષ હોતું તું. લોકો ત્યાં બેસીને વાતો કરતા, બાળકો રમતા હતા. અને મુસાફરો પણ થોડો આરામ કરતા હતા. આજે શહેરોમાં આવી હરિયાળીનો હરિયાળી ખુબ ઓછી જોવા મળે છે.
હમ્મ. આ તો બિલકુલ સાચી વાત કીધી મારા દાદા પણ છે ને ઘણી વાર કેહેતા હતા. કે તેમના સમયમાં રસ્તાની બંને બાજુ મોટા મોટા વૃક્ષો હતા. લોકો લાંબા અંતર સુધી ચાલીને જતા છતાં તેમને ગરમીનો એ ટલો અનુભવ થતો નતો. હવે તો રસ્તાઓ પહોળા કરવા અ કરવા અને નવી ઈમારતો બનાવવા માટે છે ને ઘણા વૃક્ષો કાપી નાખ નાખવામાં આવે છે. વિકાસ જરૂરી છે પરંતુ તેની સાથે પર્યાવરણ નું સંતુલન જાળવવું એ પણ ઘણું જરૂરી છે. જો એક વૃક્ષ કાપવું પડે તો તેના બદલે આપણે અનેક વૃક્ષો વાવા જોઈએ.
હા સાચી વાત કીધી મને સૌથી વધુ દુઃખ ત્યારે જ થાય છે. જયારે લોકો કોઈ કારણ વગર વૃક્ષોને નુકસાન પહોંચાડે છે. કેટલાક લોકો રસ્તા પર કચરો ફેંકે છે. પ્લાસ્ટિક છોડની આસપાસ નાખે છે અથવા તેમની ડાળીઓ તોડી નાખે છે, આપણે સમજવું જોઈએ કે વૃક્ષો પણ જીવંત છે. તેમને પણ પાણી, સારી જમીન અને સંભાળની જરૂર હોય છે. જો આપણે તેમની કાળજી રાખીશું તો તેઓ વરસ વર્ષો સુધી આપણને ઓક્સિજન, ફળ, ફૂલ, અને ઠંડી છાયા પણ આપતા રહેશે.
હા અને વૃક્ષો માત્ર માણસો માટે જ નહીં. પરંતુ પક્ષીઓ અને પ્રાણીઓ માટે પણ ખુબ જ મહત્વના છે. ઘણી ચકલીઓ, કબૂતર, ખિસકોલી અને બીજા પક્ષીઓ વૃક્ષો પોતાનું ઘર બનાવે છે. જો વૃક્ષો જ નહીં રહે તો તેઓ ક્યાં જશે? છેલ્લા કેટલાક વર્ષોમાં છે ને ઘણા પક્ષીઓની સંખ્યા પણ ઓછી થઈ ગઈ છે. તેથી જ કુદરતોનું રક્ષણ કરવું એટલે બધા જીવોને રક્ષણ કર બધા જીવોનું રક્ષણ કરવું.
હા સાચી વાત. ગયા વર્ષે અમારી શાળામાં વન મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. અમે બધા વિદ્યાર્થીઓ મળીને લગભગ પચાસ છોડ વાવ્યા હતા. શરૂઆતમાં તો ખુબ ઉત્સાહ હતો, પરંતુ થોડા દિવસ પછી ઘણા વિ વિદ્યાર્થીઓ ભૂલી ગયા. ત્યાર પછી અમારા જે મેડમ હતા. એ દરેક વિદ્યાર્થીને એક-એક છોડની જવાબદારી આપી. કે રોજ પાણી આપવાનું, તેની આસપાસની નિંદણ દૂર કરવાની અને તેનું ધ્યાન રાખવાનું. આજે તેમાંથી ઘણા છોડ ન નાના વૃક્ષ બની ગયા છે. જ્યારે હું તેમને જોઉં છું. ત્યાં ત્યારે ખુબ જ ગર્વ થાય છે મને.
હા, આ આટો ખૂબ સારી પહેલ છે. અમારી કોલેજમાં પણ આ વર્ષે નક્કી થયું તું કે, દરેક વિદ્યાર્થી એ પોતાના જન્મ દિવસે એક વૃક એક વૃક્ષ વાવશે અને મને આ વિચાર ખૂબ જ ગમ્યો તો. જન્મ દિવસ પર માત્ર કેક કાપવાને બદલે આપડે જો એક વૃક્ષો વાવીએ ને. તો તે જીવનભર આપણને યાદ રેશે અને સમાજને પણ ફાયદો થશે.
હા, સાચી વાત. એક બીજી વાત પણ ધ્યાનમાં રાખવી જોઈએ. કે માત્ર વૃક્ષ વાવાથી, વૃક્ષ વાવાથી કામ પૂરતું નથી. કામ પૂરુ નથી થતું. ઘણા લોકો ફોટા પાડીને સોસિયલ મીડિયા પર મૂકી દે છે. પરંતુ પછી છોડને પાણી પણ આપતા નથી. સાચું વૃક્ષારોપણ એ છે. જેમાં છોડને મોટું વૃક્ષ બનાવવાની જવાબદારી પણ લેવામાં આવે છે.
હમ્મ. સાચી વાત છે, તમારી. મારા પપ્પા પણ દર વર દર રવિવારે છે ને અમારા ઘરની આજુબાજુના બધા છોડને પાણી આપે છે. હું અને મારો ભાઈ પણ અ તેમની સાથે મદદ કરીએ છીએ. જ્યારે નવા પાન આવે છે ને ત્યાર અથવા ફૂલ ખીલે, ત્યારે ખુબ જ આનંદ થાય છે. કુદરતો સાથે આપડે જયારે જો જોડાયેલા હોયે ને, તો આપડા મનને પણ શાંતિ મળે.
હા, સાચી વાત કીધી. આજકાલ સરકાર અને ઘણી સંસ્થાઓ પણ વૃક્ષારોપણ ના કાર્યક્રમ કરે છે. પરંતુ માત્ર સરકારના પ્રયાસો પ્રયાસોથી કામ નઈ ચાલે. સામાન્ય નાગરિકો એ પણ પોતાની જવાબદારી સમજવી પડશે. જો દરેક પરિવાર દર વર્ષે બે કે ત્રણ કે એનાથી વધુ વૃક્ષ વાવે, તો થોડા જ વર્ષોમાં આપણા સહેરો ફરી હરિયાળા બની શકે છે.
હા, સાચી વાત છે, તમારા આ આ વિચારોથી મને અ ખુબ જ પ્રેરણા મળી છે. હું પણ હવે વૃક્ષ વાવીસ.
હા, ચોક્કસ. સારુ, ચલો ત. વૃક્ષારોપણ વધુ કરીસું આપડે. અને પર્યાવરણ ને બચાવીસુ.
હા.